હાલો અવાજ આવે છે મારો
હા આવે જ છે મને ગમ્પલેટ આવે છે
હા તો આજે આપણેે સેના વિશે વાત કરીશું
હા આજે આપડે હવે ઓનલાઈન શિક્ષણ ઓફલાઈન શિક્ષણ વિશે વાત કરશું
ઓકે તો તમે ઓનલાઈન શિક્ષણ ભણેલા છો કે નથી ભણ્યા
મારે એવું હતું કે હું જેમ બાર હતો ને એટલે પછી કોરોના જે આપડી આવી હતી ને કોરોના મહામારી છે તેનામાં નથી બાર પી હું કોલેજમાં આવ્યો ને એટલે પેલા સેમાં બધું એને ઓનલાઈન જ થઈ ગય હતું ભણવાનું હો ઓનલાઈન ક્લાસ થઇ ગયા હતા મળવાનું બધું જ પિકષા પણ ઓનલાઈન બધું જ વલન થઈયું
હા એ તો છે બધું જ ઓનલાઈન થઈ ગયું હતું હા અમારે પણ સ્કૂલોમાં પણ એવું જ હતું અને એના કારણે કોરોનાના કરાના જે ઓનલાઈન ક્લાસો ચાલુ કર્યાને તો એના કારણે બાળકોને પછીધી તો આપણા એટલે બધી થવા માં કે જેનેતો આપના ઓફલાનમાં આપણે ભણતા એવું તો આપણે ઓનલાઈનમાં ના ભણી શકીએ ને
હ પણ એમાં શું ફાયદો હતો ઓનલાઈનમાં ઘરે બેઠા બેઠા આપડ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતા એટલે પછી આત આતંક મિતાને કોઈ ટેન્શન ન અહી જ બેઠા છે ને ઘરે બેઠા બેઠા મારા ભણે છે પાછું એવું પણ ટેન્શન હતું કે ભણેશે કે નહી ભણે ફોનમાં વાપરશે તો સોશિયલ મીડિયાગ બધું
એવું ઘણી જગ્યાએ જોયું હતું મારા મિત્રો પણ કેહેતા હતા કે અમે અ શું કરતા હતા કે અમે પલા એક વાર ને અમાર ફેસ બતાવી દઈએ અને પછી મેડમ આજકલ તમે તમા ફેસ ક્લોસ કરી દો અને પછી ઓનલાઈન તમે થાવ એટલેને તમે અવાજ માઇક માઇક બધું બંધ રાખવાનું તો પછી એ એમ કેતા કે આવી ઓનલાઇન કરીનેટલું કરીને પછ લ લને મેડમ એટલે અમે બંધ કરી દઈએ
હા એટલે એ પણ થાય ને પછી ઓનલાઈન બંધ કરી ના હોઈ તમે તો શું કરવાના ફેસબુક ને યુટ્યુબ ને બધું જુઓ
ના એટલે હમ બંધ કરી દી એવી રીતે નહી પરંતુ એ એમ કેતા હતા કે એ જે હોય ને ઓનલાઈન એ ફોન પછી સાઈડમાં મૂકી દે માઈકને બે બંધ કરીને એટલે જે ટીચર હમમ જે હમમ હા જે ટીચર આપણને હભળાવતા હોય ને તો જે બોલ તા હોઈ ય એ આપડણે સાંભળી શકીએ ખાલી એટલે ક્યારેક વચ્ચે ટીચર પણ એવું કરતા હતા કે વચ્ચે પણ એટેન્ડન્સ લઈ લ ગમે ત લેક્ચરમાં દોઢ કલાક નું લેક્ચર ચાલુ કરવાનું મેડમ તો એમાં દોઢ કલાકમાં ગમે ત્યારે એટેન્ડન્સ લે એવું નહી કે સ્ટાર્ટિંગ મલે કે એન્ડિંગ મલે એના કારણે આવીતે લોકો કરતા હતા.
હા એમાં તો પણ ફસાવાનું એ થાય કે પછી આપડે કક અહીયા ફેસબુક ને જોતા હોઈએ પછી એન્ડનડેસ ને પછી આપડી ત હાજરી આવે જ ની
હા અને એટલું નહી પાછું વચ્ચે જે ઓનલાઈન હતું ને તો એમાં અમારે ઝુમ એપ કરીને હતી તો એ એપ્લિકેશન ઉપર અમને લિંક આવતી અને અમે જો થવાનું હોય હું હુ પોતે રેગ્યુલર જોઈન્ટ નતો થતો કયારેક કયારેક જોઈન થત એક દિવસ હુ જોઈન થયો અને મેડમે મા હમ હું નવુ એમ જોઈ લીધું તે મને સીધો પ્રશ્ન પૂછવા મડે ને એવું બધું કરવા મડે તો મુ લીવ થઇ ગયો
હા એ પણ કરી શકે કેમ નાસ્બજું ન થઈ શકે હજુ ઓફલાઈન હોય તો ફાયદો કે પણ ના આવડતો તરત જ એડમ કે સર આપડે ત્યાં આવીને મોછી શકે દંડ પણ આપી શકે અને આમાં ઓનલાઈન પણ ના શકે
પછી ના એટલે એવું થ કરે ને મેં તો પછી મારા વાલી ઉપર ફોન આવે મેદવન કે આવી રીતે કાલે કરું તમારા પછી મને તો મારા મમ્મી પપ્પા બધ બોલ્યા મને અને એના પછી મે રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવાના ચાલુ કરી દીધા
હા એવું પણ થાય હવે શું કરવાનું એમાં હા અમને ઓનલાઈન બીજો પણ ફાયદો છે. એને ઓનલાઈન ક્લાસમાં જો એવા ક્લાસ લીધેલો હોય. અને એ આપડે ફરીથી જોવું હોય એ પણ એક એક્ઝામ્પલ છે આપણને આવડતું ના હોય એ આપ ફરીથી જોવું હોય. તો ઓનલાઈન રેડિયો હોય જૂનો તો આપડ જોઈ પણ શ અને ઓફલાઈનમ નથી થતું. એ જે એક વાર આપણે સરસ શીખવાડી તો આપણને હમણાં હમણા જોવું હોય. બેઠા બેઠા તો આપણે સર ને એમ પોચી સકીએ કે ભાઈ સર આમાં આવડતું નથી નામ છે.
અને આમેને ઓનલાઈન પણ કરી શકીએ.
અને પાછું આપડે કોરોનામાં એવું પણ કર્યું હતું કેટલીક શાળા વાળા એમાં એવુ કરતા હતા કે આવી રીતે મેં તમને જણાવ્યું ને પ્રમાણે વિધાર્થીઓ અટેન્ડ નતા થતા તો પછી એને એવું કર્યું કે અઠવાડિયામાં રોજ પરંતુ શું કરે ત્રણ દિવસ એક થી વીસ નંબરને બોલાવે પછી વીસ થી ચાલી દાખલા ત્રણ દિવસ આવી રીતે અમારા ક્લાસમાં ચાલીસની સંખ્યા તો પછી આવી પાડીને અમને બોલાવતા અને એક એક બેન્ચસ છોડી છોડીને બિહારતા જેના કારણેને હેને આવી તો કોરોના થી પછી વાંધો ના આવે ડિસ્ટન્સ રહે ને બધા વચ્ચે અને અડધો ક્લાસ ઓનલાઈન ભણે અને અડધો ક્લાસ ઓફલાઈન ભણે અને ફરીથી જે પછી ઓફલાઈન જે ભણ્યા હોય ને એ પછી પાછલા ત્રણ દિવસ ઓનલાઈન ભણ્યા ઓનલાઈન વાળા પણ સ્કુ મા આવે શાળા આવી રીતે બધું કરતા હતા.
હા એતો પણ થતું હતું મ ત્યારે આપડે એકદમ કોરોના હતો ત્યારે બધું ઓનલાઈન હતું. પાછું આપડા ગને શું હતું કે પૈસાની બ તકલીફ થઇ ગી હતી અને બધું બંધ હતું. એના કારણે આપણે જોડે ઓનલાઈન મોબાઈલ પણ નતા ઇન્ટરનેટ પણ નતું
પછી આપડે બધું ખરીદવું પડ કેમ એ પણ તકલીફ જ હતી ને ઓનલાઈન ક્લાસ માટે ત
હા એ તો છે જ કારણ કે કોરોના ટાઈમે બધા એટલું બધું યુપીઆઈ ની બધું ઉપયોગ ન કરતા નહીતર આજના જમાનામાં અત્યારે તો હવે મોટા ભાગે બધા જોડે યુપીઆઈ આઈડી હોય જ છે અને બધા ઓનલાઈન પેમેન્ટ વાપરતા જ હોય છે, પરંતુ એ ટાઈમે નાતા વાપરતા જે એટલો બધો ક ઓનલાઈન વાપરવાનો. લોકોને ડર લાગતો હતો કે આપડા સાથે ઓનલાઈન ફોડ થઈ જશે તો એના કારણે એ ડરથી એ લોકો કોઈ ચાલુ જ વાપરતા જ નતા.
એજ ને અને અત જ બધું ઓનલાઈન થઈ ગયું હોય એટલે હવે તો ઓનલાઈન ક્લાસ ન એટલું મહત્વ નયું નથી કારણ કે ઓફલાઈન બી મજા આવે ઓનલાઈનમાં આવતી જ નથી, કં પણ જશે. તરદ ઓછી લઈએ તો સર આપણે અ આવીને પર્સન શીખવાડી દે છે અને આમાં ઓનલાઈન કે એટલે કે ખબર પડેચ ન એટલું બધ જ સર સમજ આવે એ પણ ખબર ના પડે કારણ કે અમુ ઇન્ટરનેટ ઓછું આવતું હોય એડે પણ સરખી ના આવતી એટલે એ બધું મજા નથી આવતી, ન અમાં ફાયદો થાય
હા એ તો છે, પરંતુ ઓનલાઈનમાં એ પણ હતું કે એના કારણે લોક વિદ્યાર્થીઓ સરખી રીતે ભણી ના શકયા અને એના લીધે માસ પ્રમોશન મળી ગયું જેનાથી એ આગલા ધોરણમાં જતા રહે અને એમનું બેસ કેવાય ભણવાનો તો એ બેસ કાચો રહી ગયો, જેનાથી એમને દસમામાં, નવમા, દસમામાં ખુબ જ તકલીફ પડી જાય કારણ કે હવે સાતમા આઠમા ભણતા હોય એ બધા ડાયરેક્ટ માસ પ્રમોશન થી નવમામાં આવી જ્યા, તો હવે નવમાં જે આવી જાય એમને તો પછી થોડુંક તકલીફ તો પડે ને કારણ કે આગળ કઈ ભણ્યા ના હોય, એમને માસ પ્રમોશન મળી ગયું હોય એના કારણે
હા એ થાય જ ને એ પાછું એમાં શું હતું અમુક વાર ઇન્ટરનેટ આવે ના આવે એના કારણે અમુક જે ટોપીકસ ભણાવતા હોય એ આપણને ખબર પણ ના પડે
હા, એ તો છે અને એટલું નહી પાછું, અને પાછું એ વખતે તો આવું હતું ન ફાઈવજી અનલિમિટેડ કેવી રીતે એટલે લિમિટેડ ઇન્ટરનેટ જ આવતું હતું, જેના કારણે ઇન્ટરનેટ પણ પતી જતું હતું ને એવું બધા પ્રશ્નો પણ ઉભા થતા હતા.
અને પાછું આખો દિવસ છે, ને સવાર થી સાંજ સુધી ફોન આપણે લઈને બેઠા હોય તો આપણે આંખને પણ તકલીફ થતી હ બાળક નાનું હોય અને આખો દિવસ ફોનમાંને ફોનમાં શું કરે પછી, ને બાળક પણ એટલું કંટાળતું હતું અને હવે આપડે બંધા સાથે હોઈએ ભાઈબંધ, ભાઈબંધો એક બેજાની સાથે આપડે વાતો પણ કરી શકીએ, ફરી શકીએ, એકલું જ થઈ જતું બાળક
હા અને એ તો છે અને પાછું ઓનલાઈન ના કારણે મને જ એક ખરાબ આદત પડી ગઈને કારણ કે, પેલા જો હું હ ને ફોન આપણા હાથમાં આવતા નોતા બરોબર એટલા બધા તે ફોન જોવા નતો મળતો અને કઈ ખબર પણ નથી અને જયારે ઓનલાઈન થયું ને બધું તો ધીરે ધીરે ફોન માં બધી ખબર પડવા માંડી ને એવું બધું થયું ને, તો પછી ગેમ લાગવા ગેમ રમવાની લત લાગી ગઈ તો પછી હવે એ ગેમ મારાથી છૂટતી જ નથી. જે હું ગેમ રમું છું ને ફ્રી ફાયર કરીને તો હવે મારાથી છૂટતી જ નથી હા ને મે રમાનું ઓછું કરી દીધું છે ઘણું બધું, પરંતુ ઓનલાઈનમાં મેં શરૂઆત કરી હતી રમવાની તો હવે રમવાનું હું મૂકી જ શકતો નથી મને એના સિવાય મજા નથી આવતી
હા એટલે એવું થાય એમ પછી ઓનલાઈનમાં એ બધી બાબતો વધારે ઇન્ટરેસ્ટ થઈ જાય ઓનલાઈન બધી ગેમો તને કિધીં એ અને પછી ઓફલાઈન કેવું હોય મળતા હોય વે સરને બધા કે કે હાલો બધા આપડે ઉમા જઈ વોલીબોલ કે બધું રમીએ એટલે બારની એક્ટિવિટી પણ કરાવતા અને આમાં એપણ નહોતુ થતુ ઓનલાઈનમાં તો
હા અને એના કારણે શરીર બધાના નબળા થઈ ગયા હતા જેના કારણે વાયરસ કોરોના વાયરસ થવાની પણ શક્યતા વધી ગઈ હતી ઓનલાઈનમાં
હા એ બધું થાય જ ને
કારણ કે હવે તમે જો બાળકોને સૂર્યપ્રકાશ મળે નહી ઘરની બાર બાળકો નીકળીના શકે બધાને ઘરની અંદર જ રહેવાનું એના કારણે પછી સૂર્યપ્રકાશ ના મળે તો પછી આપણા શરીરો વીક થતા જાય વાતાવરણમાં તો વાયરસ ફેલાયેલો જ હતો જે આપણા શરીર ઉપર હુમલો કરે ને આપણે એના શિકાર થઈ જઈએ એના કારણે એક્યું હતું જે ઓનલાઈન
હા એ પણ હતું હાચે આપણા બધા જે ફેસ્ટિવલ આવતા બધા આપડે ઉજવતા. પછી હોળી હોય કે પછી. દિવાળીનું વેકેશન આવી જ હતું. પછી આપડે ઉત્તરાયણ ન ઉજવતા અમારા સ્કૂલમાં તો ઉત્તરાયણ બધા મોોલા આવે એક દિવસ. બધમ પતંગ ને ફિરકીને નઈ આવે એની બધી મજા અલગ જ આવતી. બધું ઓનલાઈન તો થવાનું નથી બધું તો ઓફલાઈન કરવાની મજા આવે. સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય સાંસ્કૃતિક પ્રોગ્રામ બધા નાચવાવામાં. નાટક બધું અલગ અલગ કરતા પ્રગ્રામ બધ કરવાની. ઓફલાઈન જ મજા આવે ઓનલાઈન તો આવે જ નહી મજા.
હા એ તો છે ઓનલાઈન ન એટલી બધી મજા ના આવે. અને સૌથી સારું ઓફલાઈન જ હતું શિક્ષણ આજના યુગમાં પણ ઓફલાઈન શિક્ષણ જ. સૌથી સારું છે ઓનલાઈન શિક્ષણ માં ને. લોકોને બાળકોને કે વિદ્યાર્થીઓને ભણવાની ઈચ્છા થતી જ નથી હોતી. સૌથી મોટું કારણ.
હ સારું ઓનલાઈન. હમ સારું ઓનલાઈન કરતો અપાયને જ છે.
હ
ચાલો સારું સારું ચાલો મળીએ પછી. ઓકે સારું બાય.
બાય.